હા, કેમ છો.
કેમ છો. મજામાં તમે
હા, હાચવા
હમ- હમ કણી ત્યારે જય્યારે થોડા વાતાવર કરતી પણ ખું છે. મને
હા ચાલશે ફશન ની છે વિસ્તારથી વાત કરવી ને મારવાની છેને.
હા એકદમ વિસ્તારમાં વાત કરી છે.
હમ્મ
આજ તો ખુબ જ રોચક વિષય છે. મતલબ આજ આજકાલના બાળકોના થી લઈને યુવાને મો મોટે લોકો સુધી બધાને ફેશન રસ હોય છે.
હા સાચું છે.
હમ.
સુંદર કપડા ફેરવાનું લાગી પને તેની પસંદ જીવનશૈલી સંસ્કાર આત્મવિશ્વાસ અને દુ સાથે પણ જોડાયેલું છે.
હા, એકદમ સાચી વાત ફશન એટલે પોતાના સુંદર સ્વચ્છ સૂજન અને આત્મવિશ્વાસ પૂર્વક રીતે રજૂ કરવાની કલા
હા હા તારા મજબમાં ફેશન શું છે.
મારા માટે ફેશ એટલે સમયે અ પ્રસંગ ઉમર શરીર ના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડા દાગીના હેર સાઈલ ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિ તે સાજે છે. રીતે તે પ્રસ્તુત કરું
હા, ખુબ સુંદર રીતે સમજાવ ઘરના લોકો ફશન નાર્ તો કેવા મોંઘા કપડા પહેરવા એવા સ્ લ છે. પણ ખરોખર એટલું જ નથી.
ના હા બિલકુલ નહી, અમ ફેશન માટે પૈસા જરૂરી હોય, પણ એટલે ને મહત્વું નથી. સમ સમજે પસંદ રંગની ઓળખ બોડી ટાઈપની સમજ, અને કપડાને કેરી કરનાર રીતે પણ ખુબ મહત્વની છે.
હા, હા સાચું કોઈ સાદો ડ્રેસ પણ જો યોગ્ય રીતે હેરવામાં આવે મેચિંગ એસેસરીસ હોય અને આત્મવિશ્વાસ હોય, તો ખુબ સુંદર લાગે.
હમ હા, અને કોઈ મંગાનો ડ્રેસ હોય. પણ ફિટિંગ સારું ના હોય, પ્રસંગ સમય ના હોય. તો અથવા વ્યક્તિને શૂટ ના થાય હોય તો એને પ્રભાવ ઓછી થાય છે. બ
હા, આજે ફેશન એટલું મહત્વનું કેમ બની ગયું છે.
હમ, કારણ કે આજના યુગમાં પહેલી નજરમાં અ અસર પડે છે. એને પોતાના લુક ને ડ્રેસિંગ સ્ટાઇલ ખુબ હા ભાગ ભ ભજવે છે. હને માનસ કેવી રીતે પહેરે છે. એથી એની પર્સનાલિટી વિશે પેલા પ્રભાવ બનતે હોય છે.
હા, જો કોઈ સ્વચ્છ ટટતા અને સુંદર રીતે પહેર્યો હોય. તો એને જોઈને સામને વાળાનો પણ સારો પ્રભાવ પડે.
હમ. ફેશન આત્મવિશ્વાસ વધારે છે જો માનસને પોતાના કપડા લુકિંગ અને સ્ટાઈલ ગમતા હોય. તો એને વધારે આત્મવિશ્વાસ સાથે કોનો સામને આવે છે.
હા ક્યારેક સારો ડ્રેસ પહેરતા મન પણ ખુશ થઈ જાય છે.
હમ. બિલકુલ ફેશન મૂડ પર પણ અસર કરે છે સુંદર, રંગ આરામદાયક કપડા, યોગ્ય સસ્ટાઈલ હમ
આ બધા આ બધા માણસને ફ્રેશ ફીલ કરે છે.
હા મને લાગે છે કે ફેશ ન્યૂઝ સાથે પણ ખુબ જોડાયેલું છે.
હા ફેશન ઇન્ડસ્ટ્રી આજે ખુબ મોટી બની ગઈ છે. કપડા બુટિક, ટ્રેલરિંગ, એમ્બ્રોયડરી, જ્વેલરી, મેકઅપ, ફૂટવેર, બેગ મોડલિંગ, ફેશન ડિઝઇન, સ્ટાઈલિંગ આ બધા એના ભાગ છે.
હા તારા માટે પારંપરિક ફેશન અને આધુનિક ફેશનમાં શુ ફરક છે?
અ મારા મતે પારંપરિક ફેશન અને આધુનિક ફેશન શું ફરક છે આના પારંપરિક ફેશન એટલે આપની સંસ્કૃતિ અને પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમ કે સાડી, સલવાર સૂટ, ઘાઘરો, કુર્તી, દુપટ્ટો પારંપરિક દાગીને બિદડી, બંગડી, નથ પાયજન ઈત્યાદી.
હા અમે આધુનિક ફેશનમાં હવે જીન્સ, ટોપ, ગાઉન વેસ્ટન ડ્રેસેસ, જમ સુટ, કોટ સટ શર્ટ્સ, જેકેટ, ક્રોપટોપ, પ્લાઝો, ફેશન વિયર આ બધું આવે છે.
હા એકદમ આજ કલ બંને બંનેનું કોમ્બિનેશન પણ ખુબ ચાલે છે. જેમ કે ટ્રેડિશનલ કુર્તી અ થાય મોર્ડર્ન પેન્ટ સાડી સાથે બેલ્ટ, બ્લાઉઝમાં મોર્ડર્ન કટ અ ગાઉન સ્ટાઈલ એના ટોટલી જેકેટ સાઈલ લેંગા આ બધાની ફેશન ફ્યુઝ કરાયે.
હા આજે યુવતીઓ ટ્રેડિનેશન લોકોને મોર્ડર્ન ટ લોકો ખૂબ પસંદ કરે છે.
હમ. કારણ કે એમાં પરંપરા પણ જવળયા છે અને નવીન સ્ટાઈલ ના પણ જોવા મળે છે. અ ફેશનના કપડાની પસંદ
હા કપડા પસંદ હા કપ કકડા પસંદ કરતા હોય તો શું ધ્યાન રાખવું જોઈએ?
હમ. અને પહેલી વાત કપડા પ્રસંગ પ્રમાણે હોવી જોઈ. બીજી બાત આરામદાયક હોવી જોઈ. ત્રીજી બાત શરીર રચના અને ઉમ્ર પ્રમાણે શુદ્ધ થઈ હોય. જોઈને ચૌથી વાત રંગ અને ફેબ્રિક યોગ્ય હોવી જોઈએ.
હા હા પ્રસંગ પ્રમાણે એટલે
એટલે કે જેમ કે જેમ કે લ લગન અ ઉત્સવ પૂજા, ઓફિસ, કોલેજ, પાર્ટી. રો રોજીદાર. વાપર બધા માટે કપડાની સ્ટાઈલ અલગ હોઈ શકે લ ના ભારીક ડ્રેસ ચાલે પણ રોજ કામ માટે આરામદાયક અને સાદા કપડા સારા ને?
હા ઓફિસ માટે સંસ્કૃત હ સુસંસ્કૃત. અને સ્ય ડ્રેસિંગ જ જરૂરી છે જયારે પાર્ટી માટે સ્ટઇલિંગ લોકો રાખી શકાય.
હમ હા. હા અને રોજના વાપર માટે એવા કપડા પહેરાવે જોએ જો સુંદર પણ લાગે અને કામ કરતા આરામ પણ આપે.
હા રંગણી પસંદ હા રંગોની પસંદ ફેશન કેટલો ભાગ છે.
હા ખુબ મોટો ભાગ છે રંગ વ્યક્તિને ઉભારી આપે છે. યોગ્ય રંગ ચહેરાને ફ્રેશ બતાવે છે સ્કીિન ટોનને અશુધ થાય અને ઓવરલુક આકર્ષક બનાવે છે.
હા ક્યા રંગો ક્યા પ્રસંગો માટે સારા લાગે
આ તો વ્યક્તિ પર નિર્ભર છે પન્ન આ સામને રીતે લગ્ન ઉત્સવ માટે લાલ મરૂન હીરેરા હી હીરો પિંક રોયલ બ્લ્યુ મસ્ટતર્ડ પર્પલ ગોલ્ડન જેવા રંગ ખુબ સુંદર લાગે ઓફિસ માટે પાસ્ટ શેડ પેજ ગ્રે નેવી લાઇટ બ્લુ જેવા સોબર રંગ સારે લાગે.
હા અને ઉનાળામાં હલકા રંગ અને શિયાળામાં થોડાક ગાળા રંગ પણ ખૂબ સરસ લાગે.
હા મોસમ પ્રમાણે કપડા અને રંગાથી પસંદ કરવાય એ પણ ફેશન સેન્સ નો ભાગ છે હ
હા ઘણી સ્રીઓ પૂછે છે કે બોડી ટાઈપ કોપ. પ્રમાણે કપડા કેવી રીતે પસંદ કરવા તું શું કહીશ.
હમ મારે મતે આ ખુબ મહત્વની વાત છે બધે ઉપર એક જ પ્રકારની ડ્રેસ. સમાન રીતે સૂટ નથી થતે એટલે પોતાને શરીરને સમજાઈને. કપડા પસંદ કરવા જોઈએ આમ.
થોડું ઉદાહરણ આપને
હ કે જેમ કે કોઈ ના હાઈટ ઓછી હોયત તો બહુત જાડ બોર્ડર વાળી. સડી કાર કે હાઈટમાં ઓછી બતાવે શકે વર્ટિકલ પેટન હાઈટ લંબી દેખાય જો. કોઈ સ્લીમ હોય તો લેયર અથવા સ્ટ્રક્ચર કપડા સારા લાગે. જો કોઈ હેલ્ધી બોડી ટાઈપ હોય તો કમ્ફર્ટેબલ ફિટિંગ યોગ્ય. ઓર ફોલ અને બેલેન્સ વાલા ડિઝાઇન ખુબ સારા લાગે.
હા એટલે બેન ફેશન ફોલો કરવાની જગાએ પોતાની શું થાય એ સમજાવાનું જરૂરી છે.
હા બિલકુલ ફેશન એકને કોપી કરવું નહી પણ પોતાની સુંદરતા ને હાઈલાઈટ કરો.
હા કપડાનો હા કપડાનો કપડો એટલે ફેબ્રિક એ પણ ફેશન ના મહત્વનો છે.
હા ખૂબ કોટન સિલ્ક સિફન જોર્જેટ લિનન ક્રેપ ઓરેન્જ વેલ્વેટ રેયોન ડેની બધા ફેબ્રિકનો ફોલ કમ્ફર્ટ અને લોક. અલગ હોય છે કોટન મને રોજ. માટે ખૂબ ગમે આ સોરી કોટન મને તો રોજ માટે શું ગમે તુંને તને ગમે
હા કોટન ગરમી માટે ખુબ સારું સિલ્ક અને બનારસી ફેસ્ટિવલો માટે ખુબ સુંદર ગોર્ગેસ. હા ગોગેટેલ અને હા કોમફર્ટેબલ ફોલુ લુક આપે. વેલવેટ સ્યારા અથવા રોયલ ફેસ્ટિવલ આઉટફિટ માટે ખુબ સુંદર લાગે.
હા બરાબર એ એટલે પ્રસંગ અને મોસમ પ્રમાણે ફેબ્રિક પસંદ કરવા જોઈએ. એકદમ ફેશન ના કમ્ફર્ટેબલ ને ઇગ્નોર ના કરવા જોઈએ.
હા સ્ત્રીઓને જો સ્ત્રીઓને ફેશન માં સાડી અને બ્લાઉઝ
હ હ હા મે આ ના ફેશન આપલે માટે હોય છે. તો આપ બધાને આપના આપપા બોડી ટાઈપ પહેચાન ના ફેશન કરવી જોઈ ચલ તારી સાથે વાત કર મને બહ ગમે અ પછ પછીથી નેક્સ્ટ કોલમાં હમ બ્લાઉઝ સાડી માટે સ્તત્રિયાનું વિષયાથી બાત કરે હા.
હા ચાલ સાહેબ સારું મને ઘણું શીખવા મળ્યું ધન્યવાદ.
હા ધન્યવાદ